હલો હલો કેમ છો?
બસ જો મજા.
બસ જો અમે એકધમ મજામાં. તમારી જોડે વાત કરવી તી અને મને જરાક ઈ જાણવું તું. કે હવે શું છે કે મારા છોકરાઓ બી હવે ધીમે ધીમે ઉંમરમાં મોટા થતા જાય છે. એટલે કેવાય ને કે આપડે પણ અમુક ક પ્રશ્નો એવા હોય કે જે આપણને પણ જાણવા જરૂરી છે. કે પોતાના છોકરાઓ મોટા થાય છે છોકરા છોકરો હોય કે છોકરી હોય. તો એની માટે આપણે કેવી રીતે મતલબ કેવાય ને કે એનું હવે જો ભણતરમાં તમને કવ તો એક તો ઓનલાઈન પણ ઘણું બધું આવી ગયું છે. એટલે ઓનલાઈન આવવાના હિસાબે છોકરાઓને મોબાઈલ બી આપવો પડે છે. એ લેપટોપ આપો કે, મોબાઈલ આપો કે કાઈ પણ એમ તો ઈ તમા મારા હિસાબે યોગ્ય છે ખરું કે આ ઓનલાઈન ભણતર? અ જે કરી જે જેવી રીતે કે હવે વરસાદ બહુ પડ્યો છે બે દિવસ તો હવે સ્કૂલો બંધ કરી નાખી છે અને ગવર્મેન્ટે કહી દીધું છે કે અ છોકરાઓની સ્કૂલ બંધ, કોલેજ બંધ. અને એ બધું એવી રીતે તો આપણને એમ થાય કે આ હવે ઓનલાઈન ભણાવશે એમાં તો કઈ બહુ છોકરાઓ ધ્યાન આપતા નથી. પણ છતાં આપણને તો મોબાઈલ કે લેપટોપ કે જે બી આપણી પાસે હોય. એ પ્રમાણે દેવું પડે તો એમાં શું થાય છે કે ઘણી વખત એ ભણવાનું થોડું પતે ને એટલે હાથમાં મોબાઈલ હોય ને કે લેપટોપ હોય તો એ છોકરાઓ બીજું બધું જ કરવા લાગી જાય યુટ્યુબ ખોલે ને ગીત સાંભળે ને એવું બધું તો તમારા હિસાબે કે બરાબર છે કે નથી એ મતલબ એની માટે અગર નથી તો એમાં શું આપડે કરવું જોઈએ? જેનાથી થોડું સચવાઈ જાય આપણાથી બચ્ચાઓ
આ સમસ્યા તમારા એકલા ની નથી. થી લગભગ જ્યાં જ્યાં બાળકો છે એને ત્યાં જ્યાં મ ચિંતા કરે છે આ બધા નાના ઘર બસ્યા છે અને આમાં એવું છે ને કે તમે મોબાઈલ જો નથી આપ્યો પણ ત રમા છે ત્યાર સુધી તો બધું સચ વાત હ પણ જે તમે નથી આપ્યો એ બહુ- અ કે જો બીજા એના સાથે ભણતા લોકોની પાસે આજે નહી તો કાલે એને આપવો જ રહ્યો મોબાઈલ આપો અને મોબાઈલ તો એવી વસ્તુ તું છે નહી હોય કે લેપટોપ હોય કે આઈપેડ કે ટેબ બદલા બધા ના સ્વરૂપ અલગ છે પણ કામ તો આ વસ્તુ એવી છે કે આજે આપણે મો લોકો પાંચ મિનિટ માટે કોઈ મેસેજ જોવા માટે પણ જો તો પાંચ ની પંદર
હમ
મિનિટ ખબર નથી પડતી તો બાળકો તો એમાં જે આ ઓનલાઈન સ્કૂલો ખુબ જ આમ જોવા જઈએ તો સગવડતાઓ છે ખરી. કે ઘરે બ પણ સાથે સાથે અગવડતા એ છે તમારો ભણતર માં લાગવો જોઈએ એમાંથી ને આ વસ્તુ માટે સૌ તે એટલા નિયમો બનાવશો તમે ગમવડ રાખો કે તમે બાળક ના મોબાઈલ ઇન્સ્ટોલ કરી નાખો પણ બારે આ બધું વાપરતા બ બંધ કરવાથી આપો એ લોકોને એના કાર એને એનો મરા અને જ્યાાર સુધી આજ નું બારણોથી જ્યારે ઈ પોતે કન્વિન્સ એને એમ લાગશે કે ના આ વાત સાચ ી છે એમાં ઉતરશે ને એના ગળે વાત ઊતરસે ને એ માનશે નહીતર તમે ગમે એટલું ઊંધું વળી જાવ પણ આપણે જર એવું નથી કે મા બાપે કીધું અને અને છોકરાઓ દરેક વસ્તુ ના સવાલના જવાબ સામે પાછા અનેક એમના મનમાં ઉદ્ભવતા પ્રશ્નો છે.
અને એ સંતોષપૂર્વક એ પામી નથી લે તા ને તૈયાર નથી થતા. તોજ આપવી એઈ આપણી ફ ફરજ છે જો દરેક બાળકનો એક પોતાનું ભજમાં એ જ ઉતરશે જેમાં એ આગળ ગળ એની પણ આપડે આમ
બાપ થઈ નથી શકતા. તો કરવા જ રહ્યા. તમને શું
સાવ તમે સાચી વાત કરી કે મોબાઈલ આપવું એ એક કેવાય ને કે આપવું પણ જરૂરી છે કેમ કે સમય જેમ જેમ જાય છે તેમ તેમ જેવી રીતે દુનિયા ચાલતી હોય છે. ઈ પ્રમાણે આપણે પણ આપડી રીતે આપણી જગ્યાએ સાચા છીએ. છોકરાઓ પણ એ પોતાની જગ્યા એ સાચા છે જેમ તમે કીધું કે આપણે એમને નથી કેહેતા તો એ લોકો બહારે જાય છે દોસ્તાર બેનપણીઓને પૂછે અને ઘણી વખત એવું થાય છે કે એ લોકો એ લોકોના જે અ ફ્રેન્ડ્સ હોય છે. એ લોકોને પણ પૂરતું કેહેવાય ને જ્ઞાન હોતું નથી. કેમકે અમુક જણના ઘરે પેરેન્ટ્સ વાત કરતા હોય અમુક જણના ઘરે પરિવારમાં વાતો ન કરતા હોય. એકદમ કેવાય છોકરાઓને એટલા બધા સવાલ હોય મગજમાં. કે એ લોકોને એમ થાય કે હવે પૂછીએ કોને. એટલે એ લોકો બહાર જાય બહારે ગોતે કે ક્યાંક અમને કઈક જાણવા મળે. કે પછી મોબાઈલ ની જે આપણે વાત કરતા હતા, મેઇન વાત. તો મોબાઈલમાં એ લોકો શોધવા બેસે કે હવે આમાંથી અમને કઈક ખબર પડશે. તો એમાં એવું છે ને કે આજકાલ બગાડવા માટે તો ઘણી બધી ચીજો મોબાઈલમાં પણ આવે છે. એટલે એમાં સોશિયલ મીડિયા સારું બી છે અને ખરાબ બી છે અને એમાં બેવ છે એના પાસા છે. એક રીતે સારું બી છે અને એક રીતે ખરાબ બી છે કે તે કેવી રીતે બાળક એને અ પોતાનામાં મતલબ કેહેવાય ને કે વિચારે છે અને જોવે છે. ઈ પ્રમાણે અ આપણે એનો ઉપયોગ પણ છે સારો અને દુરુપયોગ પણ છે. એ વાતથી તો હું એકદમ સહેમત છું. પણ હજી એક વાત મને એ કે અગર સમજો આપડે દેવું બી પડે છે કે ચલો ભણ ભણવા પૂરતું કે પછી હોમવર્ક હવે હોમવર્ક પણ એક બહુ મોટું અ કામ છે કે છોકરાઓને આજકાલ જયારે ઓનલાઈન ભણવાનું થાય છે. ત્યારે ઓનલાઈન ભણતા ભણતા એ લોકોને પછી હોમવર્ક પણ ઓનલાઈન જ આપી દે છે. કે ચલો તમે આ ઓનલાઈન હોમવર્ક આટલું કરી રાખજો. કાલે તમારું ચેપ્ટર અમે તમને કરાવશો એના પેલા આ બધું તમે લેસન કરી રાખજો. તો ઈ છોકરાઓને લેસન કરવા માટે પણ ઈ અગર આપડે આપીએ છીએ તો એમાં એ લોકોની નજર ખરાબ થવાની શક્યતા તો સોય સો ટકા હશે નહી? તમને શું લાગે છે? કેમ કે આખો દિવસ બે ત્રણ કલાક જેવું અગર એ ક્લાસમાં ભણે પછી લેસન કરે અને એમાં થોડું ટાઈમપાસ બી કરે તો નજીક થી રાખો કે તમે ટીવીમાં લગાડી આપો પણ અંતે આખો દિવસ લગભગ કેવાય ને પાંચ થી છ કલાક સ્કૂલ હોય તો એમાં ઘણખરી વાર તો ટી વી કે મોબાઈલ કે લેપટોપ કે જેમાં બી આપણે લગાડી આપીએ એ જોયા જ કરે તો એમાં એની નજર માં બી તકલીફ થવાની શક્યતા રે
હા હા. ચોક્કલ ના બાળકો કેટલી નાની નાની આવી ગયા છે અને એ પણ કેવા મોટા મોટા મોટા ચડી જાય કે અરે રરે આ બા બાળકો બિચડીને પણ આપણી પાસે વિકલ્પ જ અ અમુક વસ્તુ હવે જે તમે કીધું કે આ સ્કૂલ માંથી આપે છે માટે ન આપો કે ચલો તમે તમારો સમય કિતાબો કે જેમાં એને એકલું ન કામ પડખે મૂકી અને તમે એમ વિચારો કે હું એની સાથે સમય વધારે કારણે મારા બાળકને એક એલું ના લપે પણ એવું કરવા જ હતા જેથી કે એમ વસ્તુ આવે એમાં તો તમારે આપવો જ રહ્યો તો એને એની માટે હું તમને એમ કહીશ કે જો તમે સાથે હોય ને કે આ બધું જરૂરી છે એની માટે તમારે એમાં તમે જો ઝ હોય એટલે કે તમારે વીસ વીસ બહુ મોટો કન્સેપ્ટ ડેવલપ કરેલો છે. કે તમારે વીસ સેકન્ડ સમજો તમે સ્ક્રીન તો બાકીની વીસ સેકન્ડ પછી આંખો બંધ રાખો પછી પાચ બંધ રાખી અને પછી તમે કોઈ નેચરલ વસ્તુ એટલે સમજો કે આકાશ છે એવી કોઈ વસ્તુઓને જુ એ એમ રૂલ જે કહેવાય છે. એનુ પાલન ક સારી રહી શકે છે. પણ કરવામાં ઘણું સારું લાગે પણ જીવનમાં ઘણા પ્રયત્નો અને ઘણી લી ત્યારે આ બધું થાય છે. પણ આ વ્યાજ સિવાય આપણી પાસે કોઈ બી કલ્પનાટકોને ચશ્મા વગર અને સારી એવા માંગતા હોઈએ કે જેમાં એ લોકો આવી જાય તેના પછી કેટલી પળો જળારું જેને ચશ્મા હોય એ જ જાણે ક્યાંય એને કેટલું બધુ કોમ્પ્રોમાઈ ને ઘણું બધું ન ગ મતું પથી એક્ટિવિટીઓ પણ એને છોડવી પડે કારણ કે એને ચશ્મા હોય છે. એટલે આપણે કેહેવાય ને કે બહુ મ મગજ પર ચળકોની સાથે બી કામ લેવું પડશે છે અને જી છે. એમાં પણ આપણે રસ્ તા કાઢવા મને લાગે છે. કે મા બાપનું કામ ઘણું અઘર જે પેલાના જમાનામાં આ એક એક ને દસ દસ બાળકો હોતા હતા એ બે માં જે લોકો થાકી જાય છે. એના કા શકે બરાબર ને તમને શું લાગે?
એકદમ એકદમ તમે બરાબર વાત કરી. અને હું એકદમ કેવાય ને કે અ તમે જે બોલ્યા ને એ બધું જાણે મારી આંખની આગળ તથી આમ પસાર થતું ગયું ને કે હું મારા બાળકોને જો મતલબ જે એની સાથે થાય છે. એ બધું આમ સામે આમ પિક્ચર આવી ગયું મારે ત્યારે કેહેવાય ને કે આમ ટ્રેલર ચાલુ હોય પિક્ચર નુ ઈ પ્રમાણે એટલે એકદમ તમે સાવ સાચી વાત કીધી અને તમારી સાથે વાત કરીને બી મતલબ એટલું બધું જાણવા મળે છેને દર વખ તે એવું થાય આપ પણને કે ભલેને વાત ચાલુ જ હોય પતે જ નહીં એટલે પાછું કાઈક એવું મનમાં આવશે ને ત્યારે તમારી જોડે વાત કરવાની ઈચ્છા થશે એટલે પાછું તમારી જોડે વાત કરીશ. બરાબર ને? બાકી પાછા મળશું અને ધ્યાન રાખજો તમારી. અને તમારા ફેમિલીને બધાને મારા જય શ્રી કૃષ્ણ કહેજો.
ચોક ને પણ બધાને અમારા વતી જય શ્રી કૃષ્ણને જાણવાનું તો એવું છે જો બે જણા વાટ કંઈ શીખયુ તમે મારી પાસેથી કાઈક સીખુને તો સાચું કોઈ સાંભ પણ આ તો સારો છે તમારો સ્વભાવ સારો છે કે તમને આ તો છો મને પણ તમારી સાથે વાત કરી ચાલો મળીએ ત્યારે પછી આવજ
આવજો.